શું કરે છે
બસ કઈ નઈ તને તો ખબર છે કે ટીચરોય એટલે આ એપ્રિલ મહિનો અને એ બધા મહિનાની અંદર આપડે શું કરવાનો હોય
આઈનો આ આઈનો આ સાચે ને તમારી તો સીબીએસઇ બોર્ડ એટલે એ કેવું કે તમને એપ્રિલમાં નોર્મલ એ કેવું અમારે ત્યાં મારી સ્ટેટ બોર્ડ છે અમને શાંતિ કે ચાલો એક્ઝામ છે એટલે છો એક્ઝામ આપશે રિઝલ્ટ તૈયાર કરશું એટલે એપ્રિલ મે શાંતિ જૂન ત્યારે તમારે તો કેવું કે એપ્રિલ માર્ચમાં એક્ઝામ થઈ જાય ને પાછા એપ્રિલમાં નવું વરષ ચાલુ થાય નવું વરષ ચાલુ થાય એટલે આપણે કેટલા બધા પે હોય રિઝલ્ટ જ પેલા આપણને ગોળ ગોળ ફેરવી નાખે કે આ રિઝલ્ટ એ રિઝલ્ટ કોઈ એકમાં ફેલ કોઈ એકમાં પાસ ને બધું મગજ મારીનું કામ શું છે આ વખતે તમારા સ્કૂલમાં કેવી રીતે છે બધું
ના અમારી સ્કૂલની અંદર બી અત્યારે તો રીટેસ્ટ ચાલી રહ્યું છે જે છોકરા લોકો ફેલ થયેલા હતા તેની રીટેસ્ટની હવે કાલે પતી જશે ને પછી પાછું એ છોકરી પકરાવાનું નવું રિઝલ્ટ બનાવવું પડશે જો પાસ થઈ ગયા હશે તો એ રીતે નહી તો પછી હવે સીબીએસઇ નું તો તને ખ્યાલ જ હશે કે પેલું રૂલ છે કે નાઈન્થ લાગીને છોકરા ફેલ નહી થાય પણ હવે એકદમ જ જો વીક છોકરા હોય તો અમે મા બાપને સાથે વાત કરીએ અને એ લોકોને સમ જાવાની ટ્રાય કરીએ કે જો તમે એક વર્ષ જો છોકરાઓને રિપીટ કરાવી દવ ને તો તમારા છોકરાઓ માટે સારું કેમકે તમારો બાળક બહુ વીક છે પણ આજના આટલી મોંઘવારી ના એમાં છે ને આપણાથી મા બાપ ને બો ફોર્સ પણ નહી થાય કેમકે આખા વર્ષની ફીસ ત્રીસ હજાર રૂપિયા હોય હવે એવા એક બે છોકરા હોય તો મા બાપ એક વાર તો વિચારે ને કે અ રીપીટ કરાવશું અને આ વર્ષે બી એ જોઈ એ બરાબર નહીં કર્યું તો એનું પાછ વરસ બગડશે એટલે આપણે મા મા બાપની બી મુશ્કેલો સમજીયએ પણ હવે છોકરાને જો વાંચતા જ નહીં આવડતું હોય અને એવા છોકરાને જો આપણે આગળ મોકલીએ તો નવમાં લગીને તો એ આગળ જશે પણ પછી નવમાંમાં તો એને આપડે રિપીટ કરાવવું જ પડશે ને એટલે હવેની જે એજ્યુકેશન સિસ્ટમ જે છે ને તે આપણને લાગે કે બહુ સરસ છે પણ અમુક જગ્યા તો એમાં તકલીફ છે જ હવે આપડા ટાઈમે તો એવું હતું કે પાસ એટલે પાસ ફેલ એટલે ફેલ કોઈ રીટેસ્ટની કઈ જ નહી તમારે એ સેક્શન રિપીટ જ કરવાનું પણ આ હવે આપણે જેટલું મા બાપને ને છોકરાઓને જેટલી ફેસિલિટીઝ અને જેટલા ઓપ્શન આપીએ છે ને એટલું જ વધારે મુશ્કેલ બની જઈ્યું ટીચર ટીચર માટે
એ તો છે તારી વાત સાચી છે કારણ કે સીબીએસઇ એમની હ છે ને થોડુંક સ્ટેટ બોર્ડમાં બી આવી ગયું છે કે છોકરાઓને ફેલ નહી કરવા પણ કેવું છે સ્ટેટ બોર્ડમાં એ લોકો બ ગુજરાતી મીડિયમમાં ઈંગ્લિશ મીડયમ કરતા ગુજરાતી મીડિયમમાં જાય અને ઇંગ્લિશ મીડિયમ બી હોય તો થોડું લો લેવલ હોય સ્ટેટ બોર્ડમાં અમે એનસીઆરટીની ટેક્સબુક વાપરીએ છેએ એટલે છે ને થોડું ઈઝી પડી જાય પણ આવા કેસીસ છે ને સ્ટેટ બોર્ડમાં બી આવે છે પણ આ સીબીએસ અમા બિલ્ડિંગમાં જ છે ચાર પાંચ છોકરાઓ છે ઘણા છોકરાઓનો ચાર પાંચ ને ઘણા અમુક છે તે બહુ ફાાઈન કરે છે પણ અમુક જણ તો છે ને રિયલી હું કહું ને નવાય લાગે છે કે આજે લોકો થર્ડમાં આવી ગયા છે પણ સિમ્પલ સે- ટેન્સ વાંચતા નથી આવડતું એ લોકોને તો પછી એ લોકો ના પેરેન્ટસને એટલું ટેન્શન લાગે કહેલું કરતા નથી છોકરાઓ ટ્યુશન ટીચર બી મગજ મારી કરે અમુક વારતુંને કેવું તમારે ત્યાં સીબીએસઇમાં તો ઇશ તો ખરું જ કે ઇંગ્લિશ મીડિયમ તો આવે સી બી એસ સી પ્લસ હિન્દી કમ્પલસરી અને ગુજરાતી આપડે ગુજરાતમાં એટલે ગુજરાતી બી એટલે છોકરાઓને ફર્સ્ટ સ્ટાન્ડર્ડ થી ત્રણ સબ્જેક્ટ આવવા માંડે ત્રણ લેંગ્વેજ આવવા માંડે. એટલે મારે ત્યાં એક છોકરું છે ને ફર્સ્ટ સી અમારા બિલ્ડીિંગમાં એ સી બી એસ સી બોર્ડમાં જ છે ને ગુજરાતી મીડ સોરી અઅ અ ફસ્ટ સ્ટાન્ડર્ડમાં છે તો એ તો મારી પાસે આવેને કોઈ વાર આમત જનરલ વાતચીત કરવા અમારી સાથે રિલેશન સારા છે એટલે એ ભણે નહી ને એટલે એ મમ્મી મારી પાસે મોકલી દે કે જા તું આંટી પાસે ટીચર છે તો ભણાવશે તો હું જોઉં એ હિન્દી ના લેટર્સ ને ગુજરાતી ના લેટર્સમાં કન્ફ્યુઝ થઈ જાય એટલે એને ગમતું જ નથી હવે હિન્દી ગુજરાતી કરો ને એના લીધે ધીમે ધીમે હવે એવું થઈ ગયું છે કે એને ભણવાનું જ નથી ગમતું અને લોંગ આન્સરસ આવે આમ તો એટલા બધા આવતા નથી એ લોકોને ફર્સ્ટમાં પણ એક લાઈન ના બી આન્સર આવે ને એટલે એને કંટાલો આવવા લા હા તું એને ઓબ્જેક્ટિવ એ ટીક ધ કરેક્ટ ઓપ્શન ફિલિંગ ધ બ્લેન્ક્સ ટ્રુ ફોલ્સ એવું બધું પૂછે તો એ જવાબ આપ એ એક વડદ લખવાનો છે ને પણ તું એને આન્સ ટન્સ લખો વન સેન્ટેન્સ આખું લખવા કે એટલે નહી ગમે એવી જ રીતે મેં જોયું કે હાયર ક્લાસીસમાં લોંગ આન્સર્સ એટલે પોઈન્ટમાં આન્સર્સ લખવાના હોય નોર્મલી ઈંગ્લિશમાં ગુજરાતીમાં હિન્દીમાં આન્સર્સ લ ખવાના એટલે નથી ઓબ્જેક્ટિવ તમે આપો ડાયગ્રામ મેપ એવું બધું હોય એટલે એ લોકોને ગમે મેથ્સમાં બી પ્રોબ્લેમ સમજાય જેમાં સ્ટેટમેન્ટ લખવાનું એટલે એ લોકોને નથી ગમતું હા સિમ્પલ એડિશન હોઇસ સમ કોપી કરીને એડ કરવાનું હોય સબ ટ્રેક કરવાનું હોય તો એ લોકોને બો ગમે હા એટ ધ સેમ ટાઈમ બે ત્રણ વસ્તુ લાઈક હવે આપડે ઓપરેશનસ કરાવીએ મે ફિફથ સ્ટાન્ડર્ડ વાળાને તો ઓપરેશન એટલે કેવું કે મોર દેન વન ઓપ અ ઓ ઓય એડિશન સબટ્રેકશન મલ્ટિપ્લિકેશન ડિવિઝન બધું જ હોય સમમાં એવી રીતે જ આપડે તો એવા સમ કરવા ના આવ્યા એટલે એ લોકોને ની ગમે હા એવા સમમાં બી ખાલી એડિશન સબ્ટ્રક્શન આપેલું હોય તો લોકોને ગમે કે હા ચાલ બે જ ઓપરેન છે એ લોકો ફોર્થમાં તો એ પણ નથી કરવા માંગતા પણ ફિફ્થમાં એવા સમ આપે ને તો એ લોકોને ગમે કે હા ચાલ આ અમારાથી થાય છે અને ટેબલ્સ તો મેથ્સમાં કરવા નથી જેવી રીતે લેં ગવેજમાં લખવું નથી ગમતું ને એ લોકોને એવી જ રીતે મેથ્સમાં ટેબલ લખવા નથી ગમતા એટલે આના લીધે છે ને કોઈ બી બોર્ડ હોય સી બી એસ સી બોર્ડ હોય કે સ્ટેટ બોર્ડ હોય છોકરાઓ બહુ પાછા પડે છે આ લોકડાઉન ના લીધે છે શું છે ખબર નથી. ચી કે લખવું ઓવરોલ નથી ગમતું અને એમાં તમારી સ્કૂલ વાળા તો એ લોકોની ઓ નલાઇન એપ છે એમાં પીડીએફ મુ ને જે ને એટલે મેં જોયું છોકરાઓ ક્લાસવર્ક કમ્પ્લીટ જ નથી કરીને આવતા અને પછી ઘરમાં પેરેન્ટ લાગી રે કે બુક કમ્પ્લીટ કર બુક કમ્પ્લીટ કર ટીચરો બી પેરેન્ટ્સને કમ્પ્લેન કરે કે તમારો છોકરો ક્લાસમાં લખતો નથી લખતો નથી લખતો નથી અરે પણ છોક કરાઓને આદત પડી ગયેલી છે કે હા પીડીએફ આવવાની છે અમે ની લખેલું હશ તે પેરેન્ટ્સ અમને પ્રિન્ટ આઉટ આપી દેસ એટલે અમારે શાંતિ છે. તે લખવું જ નથી અરે પણ બુકમાં નોટબુક નહી લખશે. તો પછી પેપર માં કેવી રીત તે લખશે એટલે ઘણા છોકરાઓ મેં જોયા છે બીજો એક છોકરો મેં જોયું છે કે એની બી ડિટેસ્ટ છે તો હું એને લખવા કહું ને તો એ લખશે નઈ પણ હું એને પૂછું ને ક્વેશ્ચન બોલું વાંચી આપું ક્વેશ્ચન અને એને કહું તો એ આન્સર બોલી જશે તો પછી પેપરમાં લખે જ ની તો આપણે માર્ક્સ કેવી રીતે આપ .
ના એકદમ વાત સાચી હા ના અમારે બી આવે જ છે આ બધી તક. લીફ આવે જ છે એટલે આ ભણતર હવે એટલું મુશ્કેલ બની ગયું છે ને અને એક બીજી બી વાત છે કે મા બાપ બી છે ને હવે એ લોકોને એમ થઈ ગયું છે કે સ્કૂલમાં મૂયકાને એટલે સ્કૂલ બધી જે જવાબદારી છે તે બધી સ્કૂલની જ જવાબદારી છે અમારી સ્કૂલે છેને પીડીએફ મોકલવાની બંધ કરી દીધી તી પણ બધા પેરેન્ટ્સ લોકો એ મા બાપે ગ્રુપ બનાવ્યું. અને ગ્રુપ બનાવીને પ્રિન્સિપલ ઉપર મેલ લયખો કે ના તમે જે કોવિડ વખતે પીડીએફ મોકલતા હતા તે અમને પીડીએફ મોકલો હવે મા બાપ જ આપણને આટલું બધું એ લોકો જોર જબરદસ્તી કરતા હોય અને પછી હવેના મા બાપ તો નવું શીયખા છે આપણે એ લોકોની વાત નઈ માનીએ ને એટલે સીધો હા કઈ નહી અમે તો પ્રેસ માં જશું અમે મીડિયાને બોલાવશું અને કઈ ઓળખાણ લાવે અને બધું જે આપડું નિર્ણય લીધેલો હોય ને તે લોકોને ખોળવી કાઢે છે તો હવે અમે પાછું પીડીએફ મોકલવાનું ચાલુ કર્યું અને તે જે વાત કયરી કે છોકરા નથી લખતા તે વાત સાચી જ છે અમે પોતાને અમને આ તકલીફ એ થાય છે ને અને જયારે અમે મા બાપને કહીએ છે કે તમારું છોક રુ લખતું નથી તો એ લોકો બી એકદમ એને સિરિયસલી લેતા નથી એ લોકો એની જવાબદારી છે ને કે એ લોકો ઘરમાં તો એટલીસ્ટ એ લોકો બુક કમ્પ્લીટ કરાવે પણ મા બાપે એ બી નથી કરવું એ લોકો જો એક બાજુ એમ કે છે કે સ્કૂલની જવાબદારી સ્કૂલ માંથી છૂટે એટલે ટ્યુશન મૂકી દેય એટલે એમ કેય કે હવે ટ્યુશન વાળાની જવાબદારી.
એજ તો તકલીફ છે ને પેરેન્ટ્સ એ લોકો એ કરવું જ નથી. પણ જયારે આપડે રિઝલ્ટ સારું ની આવે આપડે ટોકીએ રીઝલ્ટના દિવસે એ લોકો સ્કૂલમાં આવે એટલે આપડે છોકરાની કમ્પ્લેન કરીએ કે તમારું છોકરું બરાબર કરતું નથી ટ્યુશન ટી ચર ટમ્પ્લેન કરે પછી રીટેસ્ટ આવે એટલે એ લોકોને છે ને એ લોકોના ઈગો હર્ટ થાય એ લોકોને એમ થાય હલા કે અમારે આ છોકરા માટે આવું કહ્યું પણ હકીકત જોવા જ નથી માંગતા ને કેવું છે આપડે આપડે બી ભયણા છે આપડે બી એવું ન થી આપડાતો પેરેન્સનું ફિક્સ કે સ્કૂલ માંથી આવે એટલે સ્કૂલ નું હોમવર્ક કરો ને સ્કૂલની જવાબ ભણવાની જવાબદારી તમારી છે અમને સારું રિઝલ્ટ જોઈએ એમ કરીને હવે આપણને બી તે રીતે જ આતત પડી ગઈ પણ આજના આ પેરેન્સ્ટસે બી થોડુંક સિન્સરલી વિચારવાનું છે કે ફેસિલિટી આપીએ છે તો અમે છોકરાઓને થોડાક મેચ્યોર બનાવીએ કે ના એન્જોયમેન્ટ છે લાઈફમાં પણ સાથે ભણવું તો પડે જ ભણશું તો જ ઉદ્ધાર થવાનો છે બાકી કઈ નથી પછી સી બી એસ સી બોર્ડ હોય કે સ્ટેટ બોર્ડ હોય ચાલ તું જવા દે આ તો ટોપિક એવો છે કે કોઈ દિવસ એન્ડ નહી થશે પા છા વાત કરીશું ને મળીશું હા ને ઓકે ચલ બાય.